આશરે
હા અવાજ આવે છે તમારો તો આજે આપડે તો આજે આપડે નિયમો નો પાલન કેવી રીતે કરશુ શું કરવા કરવું જોયે એના વિષે વાત કરીયે કેમ જરૂરી છે.
ઓકે આપડે એના વિશે વાત કરીએ.
હા તો તમે જણાવો કે જે બાળકો અત્યારે છે મતલબ કે અઢાર વર્ષ ના નથી થયાતા એ પણ અત્યારે ગાડી બાઈક એક્તિવા વાન એવું બધું ચલાવતા હોય છે. જે તો એ એના માટે તમારે માટે શું પગલાં લેવા જોઈએ?
હ મારા માટે તો જે બધા લાયસન્સ હજી આવ નથી હોતું અઢાર વરષ નથી થીયા હોતા. તો એમની પેલા બધું સાયકલો છે એ બધા ઓપ્શનો છે ઘણાય એવા બધા. તેનો ઉપયોગ કરવો જોઈ. અમુક જે માનતા નથી તેમના માટે સરકારે આ જે બધા પગલા છે જે બધા અન્ન પણ છે ને છે અમુક હાથ હજાર છે છો હજાર છે એ બધા દંડ તો વધધારે આપવા જોઈએ એથી કઈ એમને ત તને પણ ખબર પડે કે સાધન ના આપવું જોઈએ કે બાળકો એમને પૂછ્યા વગર જતા હોય લઈન તો પણ એમને ખબર પડી જાય.
હા એ વાત તો તમારી સાચી જ છે અને હમણાં જ વચ્ચે એક ઘટના બની હતી એમાં કેવું હતું કે બાળક ક ના હેલો ચાવી આપી અનેને કીધું કે જાતે એ એના મિત્રો સાથે ફરવા માટે ને બાઈક ની ચાવી લઈને ગયો બરોબર અઢાર વર્ષ નોતા થયા એને. અને એ ત્રણ મિત્રો જતા હતા. અને વચ્ચે રસ્તામાં કૂતરું આવી ગયું તો એના કારણે પડ્યા ને તો એકનું મોત થઈ ગયું અને જેનું મોત થયું ને એના જ માતા પિતા એને બાઈકની ચાવી આપી હતી ચલાવવા માટે તો એના કારણે એના ઉપર કેસ પણ થયો હતો હવે કેસ ફાઇલ થયો ભાઈ બધું ભેગું થઇ ગયું એને
હા એટલે જ હછી એવું પણ થતું હોય એટલે બધું એમને થોડું ધ્યાન રાખવું જોઈએ કે આ બધું ના થાય એના હમ. અ્તયારે એને અકસ્માતો નું પ્રમાણ વધતું જાય છે કારણ કે બધ સારા સારા એવા ને હાઈવે થઇ ગયા છે. બધા સાધનો પણ એવા બધા સારા એવા થઈ ગયા છે. હમ એના કરેડનું પ્રમાણ પણ વધારે હોય છે. અને અત્યારે બધી મસ્તી પણ એવી થઈ ગઈ છે. કે એને આજુબાજુ કઈ જોતી નથી ને. આવું પણ થતું હોય એટલે બધા અકસ્માત ના પ્રમાણ વધી જાય એમાં ખાસ કરીને જે બાળક લોકો છે નાના નાના એમને ખાસ કરીને જોવાની જરૂર છે આ બધું.
હા એ વાત તો તમારી સાચી જ છે કે ખાસ કરીને નાના બાળકોને બધા પણ હાથમાં ચાવી ના આપતો ત્યાં સુધી સારું.
કાર કે બાળકો ને એટલી બધી સમજણ પણ નથી હોતી કે. સાધન કેવી રીતે ચલાવવું જોઈએ કે અને અમુક વાર સાધન એમનાથી કંટ્રોલ પણ નથી થતું હોતું. તો એમ એટધ બાળકોને હજી એટલી બધી ખબર જ ના પડતી હોય. ચાવી આપી હોય તો શું થાય એ એની મસ્તીમાં જ હોય. એટલે નથી એક્સિડન્ટ નું પ્રમાણ વધતું હોય છે.
હા એ વાત તો છે જ હવે હું તમને હમણાં ની જ વાત કરું કે આપડે હું કો કોલેજ ગયો હતો ને તો કોલેજમાં અમે બેઠા હતા બરોબર કે ને તો ત્યાં ને એક બાળક જ કેહેવાય ઓમ તો કે બાઈક લઈને આવ્યો હતો બાઈક હવે એના પગ એક જ બાજુ વડે ગમે તે. એટલી હાઇટ હતી એને તો પણ એ બાઈક ચલાવતો હતો બોલ. અને પાછું જયારે નીકળ્યો ને ત્યારે ત્રણ સવારી નીકળ્યો. હવે એને પગ એક બાજુ નો અડતો હતો અને એ ત્રણ સવારી બેસાડીને જાય તો તમે વિચાર કરો કે પડે તો ભાઈ શું થાય એનું.
એ તો માત સાચી જ છે ને તો પછ એક્સિડેન્ટ ને બધું થાય શું કરી શકે. અને અમુક ત ગામડા ની અંદર ને બધા હોય ને. કા કે એટલા બધા એમને સાધન ના હોય પૈસા જ ના હોય એટલે પ. સાધન શું કરી દિ શકે તો એ એકજ બાઈક ની અંદર. ચાર ચાર ને પાંચ પાંચ જણા હોય હવે ધારો કે. બાઈક હોય બાઈક ની ઉપર જે. ટાંકી ઉ ટાંકી ઉપર બેસાડેલા હોય છે. તો એવું પણ કરતા હોય છે. હમ.
હા એ વાત તો છે તમારી સાચી વાત છે તો એવું બધું ના કરું તું એને. ટ્રાફિકના બીજા બધા પણ કેટલા બધા નિયમો હોય છે જેમ કે. ચાલવાનું હોય તો તમારે હામેથી જે સાઈડ થી વાહન આવતું હોય એ સાઈડ જ. તમારે ચાલવું એવું જ એનાથી વિરુદ્ધ સાઈડ તમારે ચાલવું જોઈએ તો એનાથી. કે તમને સામેથી વાહન આવતુ દેખાય તો તમે વાહન વાળા નું ધ્યાન ના હોય તો. તમે ધ્યાન તમારું તો ધ્યાન હોય ને કે સામે ગાડી આવી રહી છે ફૂલ સ્પીડમાં. અને મારી બાજુ જ આવી રહી છે તો તમે સાઈડમાં ખસી શકો. ઓમ પછી શું થાય કે જો તમે ઊંધા ચાલતા હોય. તો તમારી પાછળથી ગાડી આવીને તમને ઉડાડીને જતી રહે તો પણ તમને ખબર ના પડે.
હા એ તો વાત સાચી તમારી સાચી જ છે કે એવું પણ થતું જ હોય છે. અને અમુક વાર. બેદરકારી પ એટલી બધી કડતા હોય છે ને લોકો કે... અ સુ જુજુ જોતા જ નથી હાથે કઈ ન એ બા ચાલતા અને અમુક તો ફોનમા હુ વળતા એને ખબર જ નથી વધી. કે રોડ ઉપર છે કે ઘરમાં છે.
હા એટલે જ ને પોતાની મરજીમાં પછી એના કારણે. ત ફોન ઉપર થી યાદ આવી. કે આપડણે બાઈક ડ્રાઈવિંગ કરતી વખતે ફોન નો ઉપયોગ ના કરવો જોઈએ. પછી એક્ટિવા બાઈક પર તો હેલ્મેટ પહેરીને હાલવું જોઈએ. આવુ બધુ પણ ધ્યાન રાખવુ જોઈએ.
પણ એવુ તો બધુ ઊઊ... નખેલું જ હોય છે ઈ પણ જે એને એક્ઝામ આપતા હોય ને આ બધી. પરીક્ષા એટલે બધુ એમને સીખવવામા જ આવતું હોય છે. પણ તો અદય શુ છે બધું. હજે આફેબનુ ન બધુ જ છે ને અમુક વર્દન કેવુ તું કે.. સ્ટાટિંગ મા ત અમુકને કશું આવડતુ તું પણ નમ નથી હોતું . આસસને આવી ગયેલુ હોય છે ખોટું પણ થતુ હોય છે અમુક વાર. તે હવે એમને જ લાઈસન્સ આપવામા આવતુ હોય એમને એમજ. કઈ કે મન કઈ આવડતુ પણ નથી હોતુ આઠળો પણ ફાફરેલો ના હોય કે. હમ ડાઈવસમાં જ ચલાય ના હોય ગાડી કે બાઈક કે. પછી એ . પહાડો હોય મેસ્તારો હોય. ગાડી આવડતી પણ ન હોય, તો પણ. લાયસન્સ આપમા આવતુ હોય. એમ પૈસા આપી દે એક્સ્ટ્રા તો બધુ થતુ હોય છે ત્યારે ત.
અવે તો તા કે પાછુ એમાં પણ મે જોયુ છે કે ગાડીમા તો હવે સેન્સરો આવી જાય. છે એટલે તમાયે ગાડી જો ખુબ નજીકથી જાય ને ત પણ તરત સેન્સરના કારણે તરત ખ પડી જાય મ તો પેલા ચાલી જ હતુ સામાન્ય અડી જાય તો વાંધો
હાચી વાત હવે એવુ થઈ ગયુ એલે પેલા એનામા એવુ તુ કે, સો જઝણે આપ્યું હોય ને એક્ઝામ ત સોમાથી હેને આ એસી ટકા ત પાસ થતા તા. હા અત્યારે એનુ જેમ પ્રમાણે બઉ ઓછુ થઇ ગીયુ. એમ ચાલીસ ટકા જ કે પચાસ ટકા લોકો જ એવા છે, જે.. આસ થાય છે. આકીન બધા તો હેલ જ થઈ જાય છે પણ જે બાઈક ની અંદર જે છે ને ઈ તો બધા આ થાય જ છે. હા એનામા પણ થોડુ ઓછુ થીયું છે આસ થવાનુ પ્રમાણ. હ એનામા એટલુ બધુ એટલુ બધું વાંધો આવતુ નથી.
એટ બાઈકમા કેમ બાઈકમા શું ફેરફાર કર્યા છે?
બાઈક ની અંદર એટલુ બધું કર્યું નથી પણ એનામ શું છે કે જે એલેમ મોકેલા હોયને આમ દમી જેમ પ્લાસ્ટિક ને એ બધા પ્લાસ્ટિક મુ કેલા જો પ્લાસ્ટિકને અડીએે તો આપણને હરીક્ષમ હેલ થઈએ. તો ઈ અહેને અડે ની તો ચાલે એમ. પેલા એટલુ મબધું હતુ ની ખાલી એમને એમ મોકેલા હતા એમ આ તમે મોકેલા છે એવી રીતેને પગ અડે તો પણ.. તકલીફ એનામા સ જે એસી ટકા લોકો પાસ થાય. જે સીધી ઉપર જ છે. એસી થી ઓછુ છે જ ની એ તો અમુક એવા હોય ને કે જે હલ થી આડી જાયમમ.. પણ મોટી ઉંમર ના હોય કે ભાઈ કોઈ પણ બે જવાય મસ્તીંગ કરતા હોય ગેવું હોય. તો જ ભાગી દેનેમ બધા આ હઈ જ જાય છે. બાઈક ની ગેઈટમ ગમ તો.
હા એ તો છે જ હવે મારે પણ લાયસન્સ કઢાવા જવુ તું બાઈક નું. બાઈક આવડે તો છે પણ આારું શું થાય છે કે બાઈક ચલાવવાનુ થતું નથી.
બરાબર. એ તો જીન ધું બધું હોતુ ની ખાલી એક આઠડો જ હોય છે. મ્મ બે આઠડા વાય છે. સમજો ને
હા. એટલે પેલી વાર એ જનું પાછું એક વાર ગુમીને પાછું આવીઈને ફરીથી જવાનું એમ.
ના ના એનામને એનામ જ હોય. પેલામાં આઠરો હોય. એક આંઠડો બધ પછી બે જો અડધો આંઠડો એવું હોય. એનામને એનામ જ હોત પછી એના પાછા આવી જ જ તર દ એમાં ને એમાં. અહી કેનામ અસ મોકેલા જ હોય છે.
હ.
આખો આટલો એક હોય અને એકને અડધો હોય મતલબ.
હા. એ સમજી ગયો.
ય.
કારણ કે પેલા જ્યાં આઠરામાં બે સર્કલ આવે એની જગ્યા ત્રણ સર્કલ હોય એમ જને.
હા. બસ એટલું જ હોય.
અને એન્ટ્રી એક સાઈડ એન્ટ્રી હોય બીજી સાઈડ એક્ઝિટ હોય.
હા એવું એટલું જ બીજું ક વાતું નથી એટલું બધું. એના એટલું હોય કે હ ફજ તમારે હેલ્મેટ ત રોજ પડે આઠ રોજ એમ ફરતા હોય ને તમે. એટલે હવે આપડી આદતને હોય ની હેલ્મેટ પહેરવાની. પછી હું હેલ્મેટ પહેરવાનું આવે એટલે આપડે એમ થાવ ઓછું મતલબ. અને બહાર થી જે અવાજ આવતો ને એ પણ હ ને ઓછો આવતો હેલ્મેટમાં એટલે બધ. બું આપણને હલે તો જો હેલ્મેટ પહેરવાનું આવે તો આપણને ફાવે એવું બીજું કઈ નાતા.
હા એ વાત તો છે જ અને પછું આજુબાજુ ન અનુભવ થોડોક ઓછો થાય. આમ તો લાગે કે તમે સરળતાથી જોઈ શકો કે અહીંયા પકડવા અહીંયા હડવા જેવું થઈ ગયું છે તો તમે બચાવી શકો કે. તો બચાવ કરી શકો. હેલ્મેટમાં પાછું એ બધું ખબર ના પડે જલ્દી.
હા એજ નહી એવું થતું હોય છે. એમકર એટલે જ ન
પણ આમ જોવા જઈએ તો હેલ્મેટ પહેરીને તમને શીખાયલા હોતો જ કઈ કામ ન ના.
હા એ તો નામનું જ ક કે અત્યારે બધી જગ્યા ફરજીયાત જ છે. એ અમુક અમુક જે આના આના ગામડા છે એનામાં જ એવું છે કે હેમેટ નથી. હાકીદમ હર જતો પરી સાધન ચલા એ તો પછી. પોલીસ વાળા પકડે, ને એની આરતી ભાડે ને એવું બધું કરે. હમંદેને બધું કરે એના કરતા એારું સારું. એ આપણા માટે જ સારું છે ને હવે આપડે ક્યાંક એક્સિડેન્ટ થાય તો આારદ માથ મમ વા હોય છે માથું આછળતું હોય ને એ બધું થતું હોય એના કર. સારું સારું.
હેલ્મેટ પહેરેલું હોય તો બચવાના ચાન્સ વધી જાય આપડા.
હા એ જ ને એટલે જ થવું છે.
તો ઈજા થાય થોડી ઘણી પણ એટલી બધી ઈજા ના થાય અને મેઈન બ્રેઇન હોય છે. માત્ મગજ તો મગજ તમારું બચી જાય એટલે પછી તમને કઈ વાંધો આવે નહી. એટલે હેલ્મેટ ખુબ જરૂરી છે અને એ તો પણ હજી તો પાટણમાં શહેરમાં તો હેલ્મેટ નું એટલું બધું છે નહી ઓમ જોવા જઈએ તો. ઉભા નથી રાખતા પોલીસ વાળાને બધા જવા દે છે.
હટ અમુક વાર એવું હો. તને તો તમે સીટ બેલ્ટ ના બરે્યા હોય કે પછી ઓવર સ્પીડમાં હોય કે માયકુમાર હગ્ની. મતલબ બેની જ આગ્યા જ. ચાર જણા હો ત્રણ જણા હોય તો પછી બધું દાંડેને એ હસુ લે પણ છે.
હા એ તો છે હવે એ તો મને ખબર છે કે આવી રીતે તો પછી દંડ વસૂલે છે ઓમ વસૂલ તા નથી.
ના આમ તો એવું કશું કરતા નથી એટલું બધું. આમ નાપું જ હોય છે એટલું બધુંતું નથી સ્ટ્રીક કે એવું બધું.
હા ને. એટલે આપડે આપડી મરજી થી જોઈને આપણે પાલન કરવું જોઈએ નિયમ